હ હલો. હલો હા જય શ્રી કૃષ્ણ કેમ છો.
હલો.
હલો.
હા.
જય શ્રી કૃષ્ણ કેમ છો.
જી હા બસ મજા હોવ તને કેમ.
બસ જો મજા છે.
હાલ
હલો.
હા.
આવે છે બરાબર અવાજ
હા થોડો કામ છે ને બરાબર સમજાતું નથી મને
અચ્છા મને તો બરાબર આવે છે તમારો અવાજ
હા હવે આવ્યો છે હા હવે આવ્યો
હા ઓકે તો ચાલો આપણેે આજે ભણતર અ વિશે ચર્ચા કરીએ કે આપણી લાઈફમાં એજુ કેશનનું મહત્ત્વ શું છે. તે વિશે વાત કરીએ થોડી ચર્ચા કરીએ તમે પણ કહો હું પણ કહીશ. એ રીતે આપણને શું લાગે છે તે
ચોક્કસ.
હમ તો અત્યારે એ ભણતર નું એટલું બધું મહત્વ છે ને. કે ભણતર સિવાય અત્યારે લાઈફમાં કઈ હોય તેવું લાગતું જ નથી. કારણ કે હવે હવે બધી જ જગ્યાએ ભણતરની એનું મહત્ત્વ બહુ જ વધી ગયું છે કે આર્થિક આપણે વ્યવસ્થિત કમાવા માટે કે વાઇટ કોલર જોબ કરવા માટે પ્લસ કશે જવું હોય તો વાંચવા લખવાનું હોય ઇંગ્લિશ હોય જરૂરી છે એ બધું બહુ જરૂરી થઈ ગયું છે આપણા જીવનમાં તો એના લીધે આપણે એ ભણ ભણવું બહુ જરૂરી છે એમ
હા એ છે શિક્ષણ જ જે છે હ એ આપણે કેવું જીવનનો જાણે સૌથી મોટો ખજાનો હોય ને એવું લાગે છે. ત્યારે
હા
અને પૈસા હોય કે પછી સંપત્તિ હોય કે અન્ય કોઈ પણ વસ્તુઓ હોય ઈ આપણે કહેવું છે કે એવો સમય આવે તો એ કદાચ આપ આપણાથી લોસ થઈ હકે એટલે કે ઘણી વાર ઓછું થઈ જાય ખોવાય જાય પણ આપણું શિક્ષણ છે ને ઈ આપણી સાથે જીવન ભર રહે છે કારણ કે એ આપ પાડે કોઈ વસ્તુ એવું નથી આપડે એ યાદ રાખવાની વસ્તુ છે. એમ આટલે એ સિક્સ હા આટલે શિક્ષણનું મહત્ત્વ એમ છે જો આપડે ભણેલા હોય અને જો આપડા માં આવડત હોય તો એ કોઈ દિવસ પાછા પડે તો પણ એ પાછા ઊભા થઈ જાય. એવું થાય છે.
હા, બરાબર છે. હા એવું જ છે કે શિક્ષણ અહ જે આપડી આપડી પાસે જે શિક્ષણ ના લીધે જે કઈ અહ સ્કીલ આવે છે તે આપણને એ તે લાઈફ તેમ આપડી આપડા થી દૂર થતું નથી એમ. અને પૈસા અને સંપત્તિ અહ જે છે એ તો કદાચ અહ જતું પણ રહેશે એમ. પણ અહ અહ જે આપડી પાસે શિક્ષણ છે એના લીધે આપડે પાછા ઊભા થઈ શકતું અને પાછા સંપત્તિ બનાવી શકીયએ છીએ.
હ. એટલે આપણને જો આપડી પાસે અહ શિક્ષણ એટલે કે જ્ઞાન હોય તો આપડે કેવું ખાલી એવું નથી કે ખાલી લખતા ને વાંચતા ને આપડે જે કઈ ભણવામાં આવે એ જ શીખવાનું એવુ નથી પણ જો આપ પનને આપડે જો શિક્ષણને આપડામાં જ્ઞાન હોય ને તો સાચું શું છે ખોટું શું છે એની પરખ થાય આપણને. પછી આપડામાં સારા નિર્ણયો લેવાની ક્ષમતા આવે. એ એવું થાય અને આપડે એક જવાબ દાર વ્યક્તિ છીએ આપડામાં એક જવાબદારી છે. એવું પણ આપણને મન આપણને પ્રેરણા થાય તો આ જે જ્ઞાન તો આ બધી વસ્તુ આપડને આપડામાં કેળવાય છે અને એને લીધે આપડે શું કદાચ કે કોઈ જગ્યાએ ક્યારેક આપણને સારી જોબ નો મળે કે કાઈ એવું ના હોય તો પણ આપ ડે સારું આપડું વ્યક્તિત્વ ઊભું કરી અને એ શિક્ષણ દ્વારા અથવા તો આપડા જ્ઞાન દ્વારા જ આપડે એવું બધું કરી શકીએ. તો પછી આપડે બીજી જગ્યાએ પણ આપડે આપડું અહ એ બધું અહ કામ આવે જ છે ને આપડે જે ડિગ્રીઓ મેળવેલી છે એ પણ આપડે કોઈ પણ જગ્યાએ કઈ પણ કામ આવે જ છે આગળ જતા.
હમ્મ, સાચી વાત છે. હા, એજ ને એજ્યુકેશન એટલું બધું જરૂરી છે કે જેના લીધે આપડે અહ આપડે આપડી લાઈફ માં આગળ વધ ધી શકી છીએ. અત્યારે અત્યારે બેટી બઢાવ બે બેટી બચાઓ બે ટી પઢાવઓ પણ આવે છે તો જો એક સ્ત્રી ભણેલી હશે ને તો એ બે પરિવારને ઉગારી શકશે. કે એ સ્ત્રી ભણેલી હશે તો એના બાળકોને પણ ભણાવી શકશે. અહ પ્લસ એ ઘરનું ઘરનું નાનું મોટું કામ કરી શકશે લાઈક લાઈટ બિલ ભરવા છે બેંકમાં જવું છે જો એ ભણેલી હશે ને તો થઈ શકશે. અગર એ ભણેલી જ નહી હોય તો બધા કામ એક જેન્સ ના ઉપર જ આવી જાય છે. અને એના લીધે અ એક જેન્સ પર એ બર્ડન વધી જાય છે.
હા બરાબર છે જો આજના જમાના માં આપણેે શી ક્ષણ વિના સફળતા મેળવવી ખૂબ મુશ્કેલ છે, આપડે જોઈએ છીએ કે આપણે ડોક્ટર બનવા માટે, એન્જિનિયર બનવા માટે કે આપણે શિક્ષક બનવા માટે, વૈજ્ઞાનિક બનવા માટે, પોલીસ બનવા ટે કે કઈ વેપારી બનવું હોય તો પણ આપણી પાસે અત્યારે એજ્યુકેશન હોવું જરૂરી છે. અ તો જો એ હોય તો આપણા શિક્ષણ હોય ને તો આપણામાં કેવું એક આત્મવિશ્વાસ વધે. અને આપણને એ કેવીય નવી તક કે આપડે અત્યારે જોઈએ છીએ કે કોમ્પિટિશન નો જમાનો છે તો આ આપણને કેવી રીતે ટકી રહેવું એ આપણને જો આપણી પાસે શિક્ષણ હોય તો આપણને ખબર પડે કે ના આ આ રીતેથી આપણે આપણો બિઝનેસ હોય તો એમ કરવાથી કે આપડે આ રીતે કરીએ તો આપણે સારી જોબ મેળવી શકીએ. એ બધું શિક્ષણથી જ આપણે શીખી શકીએ.
હમ્મ, સાચી વાત છે. કે અત્યારે અત્યારે કોમ્પિટિશન નો જમાનો છે, મોંઘવારીનો જમાનો છે એમાં આપણને શિક્ષણ સારું એવું કામ આવે છે. કે મોંઘવારી પણ એટલી બધી વધી ગઈ છે કે અ જો આપડે એક જણ એક જણ કમાતું હશે ને ચાર જણ ખાતા હશે. તો એ એ પોસિબલ નહીં બને ચલો ખર્ચો નીકળી શકે. પણ આપણા મહોત્સવ પૂરા નહીં થાય કે કઈ સારી રીતે આપણે રહી નહી શકીએ. પણ જો ભ ઘરમાં બધા ભણેલા હશે ને બ ત્યા પોતપોતાની થોડી ઘણી જવાબદારીઓ ઉપાડશે તો તો રહેવું, જીવવું બધું સહે સહેલું બની જાય છે. એકદમ સરળ બની જાય છે એમ.
અને હા બધા મળીને જો આપડે એ રીતે કમાતા હોઈએ તો આપડ બધા આપડ મોજ શોખ છે બધું પૂરું કરી શકી સારી રીતે જીવી શકીએ એમ અને આપણે જો આપણી પાસે શિક્ હા આપણી પાસે જો શિક્ષણ હશે ને તો આપણે અ અંધશ્રદ્ધાથી દૂર રઈશું અત્યારે ઘણી લોકો બહુ અંધશ્રદ્ધા ફેલાવે છે. તો એનાથી આપણે દૂર રેશું પછી અજ્ઞાનતા હશે તે આપણે આપણે દૂર થાશે આપણે કોઈ હારે ભે ભાવ ની કરીએ કે ભાઈ આ ઉચ્ચ છે, આ નીચ છે, એવું કાઈ આપણે ભેદભાવ નહીં કરીએ અને આપણે શી ક્ષણ હશે ને તો એ આપણને કેવાય સારા સંસ્કાર આપે શિસ્ત આપે અને માનવતા એ આપણને આ આમ શીખવે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે એવો દુરવ્યવહાર નહી કરવાનો. આપણે માણસાઈની રીતે બધું આપડે કામ કરવું. જોઈએ, એ બધું આપણને શિક્ષણથી બધું મળે છે આ.
હમ્મ. સાચી વાત છે, તો એ તો એ તો શિક્ષણ આપ આપણને શીખવાડે જ છે. ડિસિપ્લિનમાં કેવી રેવું એ પણ શીખવાડે છે. કે આપણે સવારે-સવારે વહેલા સ્કૂલમાં જાય છે. ટાઈમ સ્કુ લમાં પહોંચવાનું, પછી ડિસિપ્લિનમાં કેવી રીતે રહેવું, પછી સ્વચ્છ કેવી રીતે રહેવું, સારો યુનિફોર્મ પહેરવો. એ પણ બધું ચોખ્ખું રહેવું, એ પણ શિક્ષણ આપણને બધું શીખવાડે છે. અત્યારે જો અભણ લોકો કેવા ગંદા રહે છે. જરાક ભી હાઈજીનનું પાલન નથી કર. તા તો આપણને શિક્ષણ એ બધું શી ખવાડે છે કે, આપણે હાઈજીનિક રહેવું જોઈએ. ક્લીનની ક્લીન રહેવું જોઈએ, એ બધું પણ આપણને ને એજ્યુકેશન શીખવાડે છે કે, કેવી રીતે રહેવું. અને ક્યાં અને કેવી રીતે? અને ક્યાં અને કેવી રીતે શું બોલવું? એ પણ આપણને શીખવાડે છે. ક્યાં ચૂપ રહેેવું? ક્યાં કેટલું બોલવું? એ પણ આપણને અનુ ભવના લીધે ખબર પડે છે કે આપણી પાસે શિક્ષણ છે, તો આપણે એ બધું અનુભવ કરીએ છીએ. તો એ આપણને સારું એવું લાઈફ લેશન આપે છે એમ.
એટલે આપણેે જો શિક્ષિત વ્યક્તિ હ, ને એ પોતાના પરિવારનો વિકાસ કરશે, એમાંય ફાળો આપશે. પછી આપણો સમાજ છે, સમાજ હોય આપણો. એમાં પણ એના વિકાસ માટે એનો ફાળો હશે, જો શિક્ષિત હશે તો. એ એમાં એનો વિકાસ થશે, પછી આપણા દેશનો વિકાસ થશે. જો આપણા આપણે બધા શિક્ષિત હશું, તો આપણા દેશનો વિકાસ થશે ને. આજનો આપણેે જે ડિજિટલ યુગ છે, એમાં તો નવી-નવી ટેક નોલોજી શીખવી ખૂબ જરૂરી છે, તો આપણે જો કોમ્પ્યુટર, ઇન્ટરનેટ છે, એમાં નવી-નવી કુશળતાઓ આપડે શીખવી જ. પડે છે કે, અને જેને લીધે આપણે રોજગારની તક વધે. હા, અને આપણું જીવન છે, એ વધુ સફળ બને.
હા, સરળ બને છે, હા તો. આના વિશે કરીને સારું લાગ્યું. તમારી સાથે વાત કરીને, મને નવી-નવી જાણકારી મળી. તો પછી આપણેે બીજા ટોપિક પર મળીએ, બાય જય શ્રી કૃષ્ણ.
ચોક્કસ બાય, જય શ્રી કૃષ્ણ.